હમ આવી રહ્યો છે, મારો વાત તને આવી રહ્યો છે?
હા એકદમ ક્લિયર આવી રહ્યા હશે બોલો શું કેવું છો.
હા તો હું તમને આજ કેહેવા માંગુ છું કે અત્યારે જેવો વરસાદ એટલો બધો વધારારે ઘણા બધા લોકોની જે ક્રિકેટની જે માટીની
પાંચ આડત્રીસ પાંચ આડત્રીસ પોણા છ.
તેમણે. ઘણી બધી પીચ રોલ કરી હતી અને પીચ રોલ કરી. કરીને જે બનાવી હતી જેને કારણે ઘણો નુ કસાન થયું છે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકોને રમવાનું બંધ થઈ ગયું છે જેના લીધે તેમની શારીરિક એક્ટિવિટી બંધ થઈ ગઈ છે, અને તેમને તેના કારણે તેમને ઘણું નુકસાન થયું છે, હું તો એવું જ માનું છું કે જો અત્યારે આવું બધું થયું છે, અને તેમને રમાતું નથી અને પિચો ઉપર પાણી પડી ગયું છે, જેના લીધે ખૂબ કાદવ થઈ ગયો છે, તો તેઓએ આ બધું ધ્યાન રાખવું જોઈએ અને તેઓએ હું તો કઉ છું કે અત્યારે ઘણ ડેવલપમેન્ટ થઈ ગયું છે, અત્યારે કોન્ક્રીટ પીચ નું જે ક્રેઝ ચાલી રહ્યો છે, તો હું એમ કહેવા માંગુ છું કે જો કોન્ક્રીટ પીચ બનાવશે તો તેમને સારું રહેશે રમવાનું. હું એમ પણ કું છું કે નુકસાનકારક પણ છે, કારણ કે પડી જવાય તેનો ભય રહે છે, તમારે શું માનવ છે આ બાત માં?
ડેવલપમેન્ટ એટલું વધી ગયું છે, ઘણી જગ્યા માટીની પીચ સાથે કોક્રીટની પીચો પણ બની ગઈ છે, પરંતુ તેમમાં એક રીકસ રહે છે, કે તમે કીધું તેમ પડી જ તો આપને ઘણી બધી ઈજાઓ થઈ શકે. કોક્રીટ છે તો આપણને હાડકાઓ સુધી લાગી શકે છે, તે માટીઓમાં હોતું નથી માટીમાં આપણે પડીશે તો ખાલી આપણને ભાગ પર લાગી શકે છે, એટલું લતું નથી પરંતુ આપણે જો કોંકટ ડોટા પડી જાય મોડું સીધું નીચું આવી આપને આંખ સુથી લાગી શકવાનું જેથી કરીને આપને આને પણ ઘણી બધી તમે કીધો તેમાં પણ હમણા વધુ પડતું વરસાદને કારણે મેટલ પાણી થઈ ગયો છે, જેથી કર કાદોક થઈ ગયો છે, એટલે બધાની શારીરિક ક્ષમતા વાળી ગેમો છે, જે ક્રિકેટ છે, તેમાં લોકો ખુબ રમવા માંગે છે, પરંતુ અમ વરધુ વરસાદને કારણે કોઈ પણ છો કરો એમાં રમી શકતો નથી એથી કરીને જ્યાં પીચો હશે ત્યાં બધું સારી એક્ટિવિટી ચાલી રહી હશે, પરંતુ હમણાં જે ઘણા બધા મેદામાં હમણાં રમવાનું બંધ થઈ ગયું છે, કારણ કે વરસાદ પડ્યો છે, જેથી કરીને કાદુકો થઈ ગયો છે. અને પણ ખરાબ થઈ ગઈ છે, જેથી કરીને હમણાં. ક્રિકેટ રમવાનું ખુબ જ ઓછું થઈ ગયું છે, તમે શું કેવો છો?
તમારી વાત એકદમ સાચી છે, હું તો એમ કહું છું, કે અત્યારે તમે જોવા જાવ તો. મે જે રમતા હતા ત્યાં અમને ગ્રાઉન્ડ નથી, અને અમે ગ્રાઉન્ડ ની માંગણી કરી હતી પરંતુ અમને ગ્રાઉન્ડ ને આપવામાં નહોતું આવ્યું તો અમે તળાવમાં પીચ બનાવી છે, જેથી કરીને બનાવી શકીએ, પરંતુ કોંક્રેટ કોંક્રીટની પીચ બનાવીશું તો કોંક્રીટની પીચ જેમ બનાવીશું તેમ તળાવમાં પાણી ભરાઈ જશે તો ત્યાં લીલ બાજી જશે અને કોંક્રીટની પીચનો કોઈ ફાયદો ન રહેશે તો હું એવું માનું છું કે દરેક ગામમાં સરપંચ શ્રી દ્વારા એક એક ગ્રાઉન્ડ તો આપવામાં આવે જ કે જેથી કરીને અત્યારના જે લોકો જે બાળકો જે ફોનમાં ઘુસી રહ છે અને જેઓનું શરીર ડેવલોપ જ નથી થતું તો તેઓ બહાર નીકળશે અને ગ્રાઉન્ડમાં જઈને રમશે તો તેઓ શરીર ડેવલપ થશે અને તેઓને શારીરિક સુસ્તી પણ જળવાઈ રહેશે તો હું એવું જ માનું છું, કે સરપંચશ્રી એ દરેક કામમાં એક એક રાઉન્ડ ટ આપવા જ જોઈએ, તમાર શું માનવું છે આ બાબત
હા તમે કીધું તે પ્રમાણે દરેક સરકારે દરેક ગામમાં એક એક ગ્રાઉન્ડ આપવું છે પરંતુ અમારા ગામ હમણાં સરકાર શ્રી એ માંગણી કરી હતી પરંતુ હમણાં હાલમાં કંઈ પ પણ ગ્રાઉન્ડ આપ્યું નથી જેથી કરીને અમારે તમે કીધું તે એ પ્રમાણે તળાવ માં રમવું પડે છે પરંતુ હમણાં વરસાદ આવે છે તેથી કારણે હવે તળાવમાં પાણી ખોટું થઈ ગયું છે અને હમણાં અમારે રમવાનું પણ બંધ થઈ ગયું છે પરંતુ એ તળાવમાં પણ પીચ એટલી સારી બની શકે છે ફૂલ રાઉન્ડ બની શકે છે પરંતુ હમણાં સરકાર શ્રીઓએ આમ બધું ખોદકામ અને માટી કાઢવાનું ચાલુ કર્યું હતું જેથી કરીને તેમણે હા કે ટલા બધા ખાડા મોટાઓ કરી દીધા છે કારણ કે તેના કારણે અ સારી રીતે રમી પણ શકતા નથી તે થી કરીને સરકાર શું અમને એક સારું રાઉન્ડ આપે, તો અમારા માટે ઘણું સારું હોય શકે છે. સરકાર શ્રી કરતા નથી જેથી કરીને અમારે તે ગા‌ઉન્ડ રમવું પડે છે, જેથી કરી ને હમણાં વર વરસાદ આવી રહ્યો છે, તો તેમાં અમે રમી શકતા નથી, અને અમારે રસ્તા ઉપર રમીને સમય વ્યથ તે કરવો પડે છે, તે દુઃખદાયક છે, પરંતુ અમે કેથે બીજી જગ્યાએ રમી શકતા નથી. તે માટે સરકાર ખુબ ધ્યાન આપે તો સારું કેહેવાય, ગામમાં એવું. છોકરાઓ રમી શકે અને તેમની શારીરિક એક્ટિવિટી કરી શકે પરંતુ અમારે ગામમાં એવું કોઈ પણ ગ્રાઉ પણ નથી જેથી કારણે અમે રમી શકતા નથી તમે કેવું છે?
તો યાર એકદમ સાચી છે, ગ્રાઉન્ડ હોય તો બધા રમી શકે અને આપડે તમે જે કહ્યું તેમ તમે પણ તળાવમાં રમો છો અને હું પણ તળાવમાં જ રમું છું તો આપણે પાસે ગ્રાઉન્ડ નથી તો એ આપણે તળાવમાં રમીએ અને હું એ જોયું છે કે જેમના પાસે ગ્રાઉન્ડ છે જેમના પાસે સારું ગ્રાઉન્ડ છે કોંક્રેટ પીચ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે તો એ તેઓ ત્યાં રમતા નથી અને ઘણા આપણે એવું કહીએ છે કે કામ ધંધો હોય તો તેઓ જાય છે તો બરાબર છે પરંતુ ઘણા વ્યક્તિઓ એવા છે, જે ઘરે બેસીને ફોન વાપર્યા કરે છેપરંતુ તેમને આપડે જેમ કાલે વાત કરીએ છીએ, સ્કિલ પર તો તેઓ સ્કિલ ડેવલપ કરી શકે છે, રમી રમીને પોતાની અને તેઓ સારું પણ રમી શકે છે અત્યારે તેઓ રમતા જ નથી અને તેઓ ફોનમાં પબજી રમે છે, ફ્રી ફાયર રમે છે, જેવી ગેમો રમે છે અને તેમાં પોતાનો વ્યક્ત વક્ત તો બગાડે જ છે પરંતુ તેની જોડે તેમના પૈસા પણ બગા ડે તેઓ ટોપઅપ કરે છે તેઓ ગ્લેશિયર માટે પૈસા ખર્ચ જાય જેથી કરીને તેઓને ખુબ નુકસાન થાય છે અને તેઓ અ તો એમાં નુકસાન તો ભોગવવે જ છે પરંતુ તેઓ શરીર નું પણ ધ્યાન ન તેના લીધે શારીરિક હાની પણ તેમને ઘણી બધી થાય છે તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું તેમને નુકસાનકારક છે તો તેઓ જેમ બને તેમ વધારે અ રમતો રમશે બહાર ની રમત ઈન્ડોર રમત કરતા આઉટડોર રમશે તો સારું રહેશે તમાર શું માનવું છે?
હા તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં ઘણા બધા છોકરાઓ ફક્ત ઘરે બેસીને તે ર રમ્યા કરે છે જેથી કરીને તેમણે ઘરથી બહાર નીકળીને રમવું જોઈએ એને અને જેથી કરીને તે રમશ શે તો તેમના માટે ખુબ સારું હશે અને જે થી કરીને તમારે રમવું જોઈએ અને ઘણું બધા છોકરાઓ હમણાં હાલમાં તમે કીધું તેવા માણે કે પણ ગ્લેશિયર આવ્યુ તેમાં ઘણા બધા સ્પીનો કરી રહ્યા છે પરંતુ આમા હાલમાં એક આવી હતી તેમાં ઘણા બધા લોકોએ કેટલા રૂપિયાઓ નાખ્યા છે જારો રૂપિયામાં ટોપઅપ કરીને કાઢવા માટે જે પૈસાઓ નાખ્યા છે તે સારી બાબ નથી તે ના પૈસાઓ નાખી રહ્યા છે એવી વાત એમને કરવી જોઈએ નઈ જેથી કરીને તેમણે એવી બધી વાલીઓ એ પણ ધ્યાન આપવું જોઈએ કે એમના પૈસા ક્યાં જઈ રહ્યા છે તે એમના માટે જાણે અને ખુબ સમજીને તેમની જોડે પૈસાઓ કઈ રીતે કમાય અને કેટલા મહેનત થી પૈસાઓ આવે તે બાબતે તેમને ધ્યાન આપવુ જોઇએ પણ તેમના વાલી પણ એટલા ધ્યાન આપતા નથી કે, તેમના એકાઉન્ટમાંથી પૈસા ક્યાં જઈ રહ્યા છે તે. તેઓ જોઈ રહ્યા નથી, જેથી કરીને તેમને એટલો અનુભવ નથી કે તેઓ પૈસા ક્યાં નાખી રહ્યા છે, જેથી કરીને તેમ વાલીઓ પણ એટલો ઉત્સાહ નથી કે જાણવાનો કે તેમના છોકરાઓને એટીએમ નો પિન આપી દે છે, અને તેઓ ટોપઅપ કરીને તેમાંથી પૈસા ઉપાડી. એક એમ ગ્લેસિયર છે. પછી તમે કીધું, ગમે જેઈ જગ્યાએ ટોપઅપ કરીને એમનો સમય વ્યથિત કરે છે. એવું કરવું જોઈએ નહીં, જેથી કરીને. તેમને પૈસા પણ બચ્યા, અને સમય પણ ગતિ એવું કરવારથી સમય બો વ્યથ થશે. પૈસાઓ પણ જશે એવું કરવાથી, આપણે સેફ પણ ધ્યાન આપવું જોઈએ ને ક્રિકેટ રમવાનું સારી. સારી બાબત છે, જેથી કરીને આપણી ફીઝીક્લ એક્ટિવિટી ખૂબ એક્ટિવ થાય છે. પરંતુ ઘણા છોકરાઓ કમ્પ્યુટર ઉપર ગેમ રમે મજા કરે છે અને તેમાં ક્રિકેટમાં આગળ ધ્યાન આપતા નથી, જેથી કરીને તમારે શું કેવું છે આગળની બાબતમા?
અમે કહ્યું તેમ, ગ્લેશિયર ને એવું બધું પર ધ્યાન આપી દીધું હોય કે, બધું પર ધ્યાન આપવું જોઈએ નહીં અને એ જેમ બને તેમ પોતાના ઉપર ધ્યાન આપે અને પોતાના શારીર પર ધ્યાન આપે, તો સારામા સારુ રહેશે. અને તમે જોઓ તો ઘણા બધા લોકો જે પૈસા ખર્ચે છે, ગેમોમાં તે ખુબ નુકસાનકારક છે, અને તેઓ બધુ નુકસાન થાય છે, અને તેઓને શારીરિક પણ નુકસાન ઘણું બધું છે, કારણ કે તેઓ ઘરમાં જ બેસી રહેશે તો પછી જયારે આપણે જેમ આગળ વાત કરી કે જે બેરોજગારી વધી રહી છે બેરોજગારો ગેમો ના લીધે અને ફોનો ના લીધે વધી રહ્યા છે તો તેમજ આગળ જતા તેમને ઘણુંનું કસાન થશે જો તેઓ આવું જ કરતા રહેશે તો તેઓને આગળ જતા રોજગારી મેળવવા જયારે તેમનું રો રોજગારી મેળવવાની ઉંમર થશે ત્યારે તેઓ ઘરે જ રહેશે અને તેઓ ગેમો રમવામાં. ડર રાખશે. તેઓને એવું થશે કે, મેં આઈડીમાં આટલા પૈસા ખર્ચ્યા છે, તો મારે ગેમ આગળ રમવી જોઈએ. મારે સ્કીલ ડેવલપ કરવી જોઈએ, પરંતુ તેમાંથીઓ આગળ વધી જ નથી શકતા, અમુક લોકો. કો હોય છે, જે વધી જાય છે. પરંતુ બધા જ લોકો નથી પોચી શકતા, તો તેઓએ આ બધી બાબતે સમજવું જોઈએ. તો તમારે શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત એકદમ સાચી છે કે હમણાં બધા લોકોએ ગળ આવીને બહાર ર રમતો રમવી જોઈએ. જો તો ઘરમાં બેસી રહેવાથી તેમની ફિઝિકલ એક્ટિવિટી એક્ટિવ થતી નથી, જેથી કરીને તેમના હડકાઓ અને શરીર માં એટલી થકાવન રહી જાય છે કે, જેથી કરીને તેઓ ને બેડીનેસ એવું કરવું જોઈએ. રમવાથી આપણી ફિઝિકલ એક્ટિવિટી એકદમ એક્ટિવ થઈ જાય છે, અને શરીર મા પણ તાસકી આવી જાય છે, જેથી કરીને આપણને એટલી તકલીફો, બીમારીઓ લાગતી નથી. આપડે શરીર જેટલું એક્ટિવ રહેશે, એટલું આપણા માટે જ સારું હશે. અને પાછળ જતા આપણે, અમે ત્યાં લાઈનમાં કામ કરીએ છીએ, તેમાં પણ ખુબ મદદરૂપ થાય છે, જેથી કરીને આપડે ફીઝીક્લ એક્ટિવિટી મા આગડ આવવુ જોઈએ, કેટલાક લોકો ફક્ત ગેમમાં રમવામાં નાનો સમય સમય વ્યથિત કરી રહ્યા છે, પર કે એવું કરવું જોઈએ નહીં. અને ઘણી બધી જગ્યાએ તેમના માટે આપણે એટલું બ ધુ જોયું હશે કે લોકો તેમને બોલાવા માટે કેટલું કહે છે, પરંતુ તે લોકો માનતા નથી અને અને આવતા નથી અને ઘરે જ બેસી રહે છે, પરંતુ આપણે એના માતે ફોન કરીએ છીએ કે તમે રમવા માટે આવો અને તમે રમો પરંતુ એ લોકો માનતા નથી. અમારી વાતને બિલકુલ સિરિયસલી લેતા નથી જેથી કરીને આપડે પણ એવી બધા લોકોને રમવા બોલાવવું જોઈએ તમે શું કેવ છો?
તમારી વાત એકદમ સાચી છે, અત્યારના જે લોકો પોતાના ઘરનાનુ પૈસા ગાડે છે, અને પૈસા ખર્ચાય છે, તો તેઓએ સમજવું જોઈએ તેઓ આવું ન કરે નુકસાન થાય અને નુકસાન થાય અને તેઓને ઘણા દુખો તેવો આ બધી બાબતને ધ્યાનમાં જ નથી લઈ રહ્યા તેઓ બધી બાબત ધ્યાનમાં લેવી જોઈએ અને જો તેઓ સમજશે કે તેમના માટે શું જરૂરી છે, અને શું નથી જરૂરી અને જો તેઓ આમ ગેમિંગ છોડી દે છે. અને મતલબ ગેમિંગ કરવું જોઈએ આપડે નથી કેતા કે ન કરવું જોઈએ જેના લીધે આ પણુ માઈન્ડ થોડું રિલેક્સ થાય પરંતુ તેઓ આખા જ ગેમમાં જ ઘુસી જાય છે, અને જો તેમને ગેમનું પરફોર્મન્સ સારુ ન રહે અથવા તેઓ હારી જાય તો તેઓ તે ગુસ્સો ઘરના પર કાઢે છે. આપણે જાણીએ જે ક્રિકેટમાં આપણે હાર જીત વિશે તો ઘણું થાય છે, આપણે ઘણી વાર વાઈટ બોલ છે જેને ઘણું બધું થાય છે, પંરતુ તે બધી બાબત આપણે માન્ડમાં નથી લેતા પરંતુ જયારે આવો છે, તેઓ ચીકન ડિનર ન થાય અથવા તેમને પ્રાઈપુલ ન મળે તો તેઓ ઘણા બધા ખીજવાય જાય છે, અને ફોન પણ તોડી નાખે છે અને ઘણું બધું કરે છે. અત્યારે તમે જોઓ તો બધા સારા સારા આઈફોનોમાં ગેમ રમે છે, જે દોઢ બે લાખ રૂપિયાનો હોઈ છે, તોએ તેઓ તેમા ગેમ રમે છે, તેઓને ગેમનુ પરફોમન્સ સારું ના પડે તો તેઓ ફોન શેકી દે છે, અને ફોન તોડી નાખે છે, જયારે આપણે એવું નથી કરતા કિકેટ રમીયે છે, જય્યારે આપણાથી છગ્ગા ન મારાય અથવા શોટ ન મારાય અથવા આપણી વિકેટ પડી જાય તો આપણે બે નથી દેતા પરંતુ આપણે બેટ ને પૂજએ છે, એટલે આપણે બેટની દસેરા હોય કે નવરાત્રી હોય કે નવું વર્ષ હોય તો આપણે બે ચાંદલા પાડીએ છે, અને તેના અથવા ફૂરલી વધાવીને પૂજા કરીએ છીએ તો તે ખુબ સારો છે, અને આપણે આ વાત કરીએ એ પણ સારું છે, અને આપને ભૂલ થી પણ બેઠીને પગ લાગી જાય તો આપણે તેને પગે પડી લઈએ છે, અને તેને આપણે દેવતા રીતે જ માનીએ છે, ત તે ખુબ સારું છે, તો તમારું શું માનવું છે આ બાબત?
હા તમારી વાત એકદમ સાચી છે કે આપડણે તેમને પૂછએ છીએ અને તેમની પૂંછા પર કરીએ છીએ અને તેને આપણે માની પણ છે અને ખુબ સારી વાત છે આપણેને પગે લગાવીએ છીએ અને આપ તો આપણે તેમને પગે પડીયે છે, ખુબ સારી બાબત કેવામા આપણે મા ને છે કે આપણે તયારે પણ આપણે એટલો ગુસ્સો કરતા નથી અને જો આપણે પુરી વ્હાઈટ વોશ થઈ જઈએ તો પણ આપણે એટલો ગુસ્સો કરતા નથી. આપણે તમે કીધું તે પ્રમાણે આપણે એક વ્હાઈટ બોલ ના લીધે પણ કેટલી બધી લડાઈ ઝઘડા પણ કરીએ છે, પણ ત્યા આપણે ફક્ત મેદાનમાં રાખીએ છીએ આપણે બહાર જા તા જ બધું ભૂલી જાયે છે અને આપણે મેદાન ને બાર એવું કઈ પણ વસ્તુ લે જાતા નથી અને ઘણા લોકો એ એવું જ કરે છે, પરતુ અમુક લોકો તો ફક્ત ગેમને ગેમ રીતે રેતા નથી અને પૂરી દુશમની તરીકે લે છે, જેથી કરીને એ લોકો વ્હાઈટ બોલ ને પણ એટલી સિરિયસલી લે લે છ, કે તે ગ્રાઉન્ડ ને બાર પણ તેને વસ્તુ લઈ જાય છે, અને લ ડાઈ જધડા કરે છે, પણ અમે એવું કરતા નથી અમે ફક્ત મેદાનમાં જ એવું રાખીએ છે, કે વ્હાઈટ બોલ હશે તો વ્હાઈટ બોલ હશે તેના લીધે લડીએ પણ છે, પણ આપણે તે ફક્ત મેદાનમાં રાખીએ છે અને બહાર લઈ જતા ન પણ ઘણા લોકો એવું કરતા નથી અને ઘણા લોકો રમવા પણ આવતા નથી. તેઓ ખોટું માની જાય છે, અને તે બીજા દિવસ થી રમવા આવતા નથી જેમ કે અમારા જે બાજુ વાળો છે, તે બિલકુલ એવું ક કરે છે, જેથી કરીને તે રમમાં પણ આવતો નથી અને તેને ડાય ન મલે તો તે તે બીજા દિવસે રમવા આવતો નથી જેથી કરીને એવું ન કરવું જોઈએ અને જેથી ફિઝિકલ એક્ટિવિટી ખુબ સારી થાય તમે શું કેવો છો?